નમસ્કાર મિત્રો કેમ છો
હું મજામાં છું તમે મિત્રો કેમ છો
હું પણ મજામાં જ છું તો આપણે આજે તમારા પર ટાઈમ હોય તો હું એક વિષય પર ચર્ચા કરવા માંગુ છું શું તમારા પર ટાઈમ છે
હા મિત્રો ચોક્કસ મારી પાસે ટાઈમ છે હા મિશ્રા
તો િજિટલ પેમેન્ટ રહ્યો છે જ્યારે પહેલા પહેલાના સમયમાં લોકો લોકો કેશ કેશ આપીને પેમેન્ટ કરતા હતા હવે આધુનિક જમાનામાં આપણે ડિજિટલ પેમેન્ટમાં આપણે ફોન મોબાઈલ ફોન દ્વારા પેમેન્ટ કરી શકીએ છેએ કે પછી ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ કે પછી ઓનલાઈન જેવા અનેક માધ્યમોથી આપણે પેમેન્ટ કરી શકીએ છીએ અને એ સરળ અને ફાસ્ટ છે એનાથી આપણને સમય બચે છે પેમેન્ટ કરવામાં આસાની થાય છે એનાથી આપણે ગીટકાર દે ભીટકાર એ બધા કારથી ઈ કરી શકી છીએ તો તમારે શું કેવું મિત્ર
હા મિત્ર સાચી વાત છે તો મિત્રો તમે કીધું તેમ આજના સમયમાં આપડે જોવા જઈએ તો જે ડિજિટલ પેમેન્ટ છે એનો ઉપયોગ બધા જ જેવા કરતા હોય છે મિત્રો કારણ કે ડિજિટલ પેમેન્ટની અંદર મિત મા આપણા જે પૈસા હોય એ સિક્યોર હોય છે ને આપણે જે પણ કઈ પેમેન્ટ કરવાનું હોય એ ટૂંક સમયમાં પેમેન્ટ થઈ જતું હોય છે જે ખૂબ જ સારી વાત કેવા અનાથી મ જે પણ આપણા પૈસા હોય તે ખુબ જ સાચવીને રેતા હોય છે મિત્ર આપણે જોવા જઈએ તો અ કોઈ પણ ફોર્મ ભરવાનું હોય કે પછી વિદ્યાર્થીની આપણેે વાત કરીએ તો ફી રસીિભ ભરવાનું હોય એ પણ ડિજિટલ પેમેન્ટ દ્વારા જ હમણા થતું હોય છે ને આપણને ખબર જ છે કે બેંક સેલ પે દ્વા વધ પડતીતી હોય છે કારણ કે પહેલાના સમયમાં આપણને ખબર જ છે કે પૈસા જમા કરવા માટે બેંકમાં જવું પડતું હતું તો ત્યારે એટલું બધું ડિજિટલ પેમેન્ટની ટેકનોલોજી વધારે ન હતી તો તે સમય દરમિયાન આપણેે પૈસા ઉપાડવા બેંકમાં જવું પડતું કે પછી નાખવા હારું બેંકમાં જોવા પડતું હતું પણ આપણે જોઈ શકીએ કે હાલના સમય દરમિયાન આપણે એટીએમ દ્વારા પણ પૈસા ઉપાડી શકીએ ને ઓનલાઈન હમણા તો કેટલીક બધી એઆઈ ટુલ જેવી આવી ગયલી છે જે ગૂગલ પે છે નાવી યુપીઆઈ ભીમ એવી અલગ અલગ પ્રકારની કયો કી ડિજિટલ અ ટૂલ્સની મદદથી આપણે પેમેન્ટ ની લેવડ દેવડ કરી શકીએ એ ખુબ જ સારી વાત કહેવાય ને મિત્રો આપણને ખબર જ છે કે પહેલાના સમય દરમિયાન કોઈ પણ આપણની ફી ભરવાની હોય કે ફોર્મ ભરવાનું હોય તો એ આપણે ઓનલાઈન ભરી ના શકતા હતા તે સમય દરમિયાન જે જગ્યા આપેલી હોય એ સ્થળ પડી જાય આપણે તે આ ફોર્મ ભરીને એ પછી ફી આપણને ભરવા પડતી હતી પણ હાલના સમયમાં એવું થતું નથી આપણે ઓનલાઈન ફોર્મ ભર્યા પછી એની અંદર આપડે ફી ભરવાની કોઈ છે ને પછી તે આપણે ઓનલાઈન કરી આવે છે ને આપડા એ અકાઉડ માંથી પૈસા કપાઈ જતા હોય છે એ ખુબ જ સારી વાત કહેવાય ને એ એટલી ફાસ્ટ પ્રક્રિયા છે કે ટૂક એક બે સેકન્ડ માંથી એક અકાઉન્ટમાંથી બીજાના અકાઉન્ટમાં પૈસા જતા રે છે એથી જે ઉતમ માણસનો ટાઈમ હોય એક ખુબજ સારા અ ઓષો વપરાય એ ખૂબજ સાચી વાત છે મિત્રો કારણ કે આપણેની ખબર જ છે કે આના સમયમાં આવી બધી ટેકનોલોજી ન હોય તે તો તે સમય દરમિયાન જે પણ કઈ લોકો તામિત્ર એ લોકો એ ખુબ જ સંઘર્ષ કર્યો તો એ લોકોને એક બે રૂપિયા હારું. આ આ કઈ સેવ કરવા મામાંગતા હોય કોઈ આ મૂકી રાખવા માંગતા હોય દસ પાંચ રૂપિયા તો પણ તે સમય દરમિયાન આ તે પૈસા લાખ શારૂ ખુબ જ દૂર જોવા પડતો હતો જેમ કે બેંક ની અંદર તો એ લોકો એમ વિચારતા હતા કે મારે અહીંથી ઘરથી એટલે દૂર જવા તો મારા તો ત્રણ વધારે ના દસ પાંચ રૂપ રૂપિયા ખર્ચા આવી છે તો એમ કરીને એ લોકો એ પૈસા જમા કરવા નહી જતા હતા તો તે સમય દરમિયાન એના વધારેના પૈસા ખર્ચાઈ જતા હતા પણ હાલના સમયમાં એવું થતું નથી આપણે જોઈએ કે અ દર એક તો મીટર ની અંદર સિટીમાં જે શેરની અંદર તો એક એટીએમ તો હોય જ જેના દ્વારા આપણે પૈસાનો નિકાલ પણ કરી શકીએ ને જમા પણ કરી શકીએ એ ખુબ જ સારી વાત કહેવાય મિત્ર ને હાલના સમયમાં તો એવું હોતું જ નથી જે લોકો પાસે મોબાઈલ હોય મિત્ર એ લોકો પાસે આ ડિજિટલ પેમેન્ટની સુવિધા તો હોય જ છે મિત્ર ને હાલના સમયમાં તો આપણે બેંકની અંદર ખાતું ખોલવા જતા હોય તો તે સમય દરમિયાન આપણને ડિજિટલ અને લગતી બધી સેવાઓ આપી દેવામાં આવે છે જેમ કે એટીએમ આધાર કાર્ડ લિંક બધું ટાંચ કરી દેવામાં આવે છે જેથી કરીને જે કસ્ટમર છે તે ડિજિટલ પેમેન્ટ નો લાભ લ‌ઈ શકીએ તો એ મિત્રો ખુબ જ સારી વાત કહેવાય શું તમે આ વાતને આગળ લઈ જતા શું થોડી ઘણી વધુ માહિતી આપવા માંગો છો
કે ડિજિટલ પેમેન્ટ શર એની ભાર્ટ છે તેવી રીતના આપણને જો પહેલાના સમયમાં આ ડી આ કેશ વાળી પેમેન્ટથી પિતા ના કયાટ હવે આ કેસ જમા કરવા નિશ્ચિત વધારે એ એક્સ્ટ્રા ખર્ચ તશે એની આધુનિક જમાનામાં સરળ બનાવવા માટે ડિજિટલ પેમેન્ટ્યુંટલ ડિજિટલ પેમેન્ટથી આપણે ઘર ભેગા થઈને આપણે પેમેન્ટ કરી શકીએ ઓનલાઈન ફોર્મ કે કઈ હો ભરવા માટે પછી આપણે ઓનલાઈન પેમેન્ટ કરીને ડાયરેક પેમેન્ટ કરી શકી છીએ જારે પહેલાના સમયમાં આપણે ત્યાં જઈને મુલાકાત લેવા પડતી ને કા જઈને પેમેન્ટ કરવું પડતું હતું તો એના પરથી એ આધુનિક પરથી હવે એ જોવા મળે કે આપણે એટલું આધુનિક બની ગયું છે કે આપણે ઘર ભેગા થઈને આપણે ઇલેક્ટ્રિકસિટી ના બિલ ભરી શકીએ કીએ કે પછી ટીવીમાં રિચાર્જ કરી શકીએ પોતા મોબાઈલ માં રિચાર્જ કરી શકીયે અન્ય પેમેન્ટો બધ થી આપણે ઘર ભેગા થઈને કરી શકી ડિજિટલ પેમેન્ટ ને ભી સફળ બન્યું છે નહી તર અ ભ પહેલાના જમાનામાં જયારે ઇલેક્ટ્રિકસિટીની બિલ આપણે જ્યાં ઇલેક્ટ્રિકની બીજ વિભાગની જા મુખ્ય મથક રતું હતું ત્યાં જઈને ભરવું પડતું હતું પછી પછી બીજે ટીવી ના રિચાર્જ એ બધું ટીવી ના સેન્ટર પર જઈને કરાવ પડતું હતુ મોબાઈલ રિચાર્જ મોબાઈલની દુકાનોમાં જઈને કરાવ પડતો હતો એના માટે આપણને એક કૂપન આવતી હતી એ કૂપન લઈને પછી સ્ક્રેચ કરીને કરવું પડતું હવે એવું હોતું નથી હવે ડિજિટલ પેમેન્ટ હવે આપણે ઓનલાઈન પેમેન્ટ કરીને આ બધું સરળ કરી શકીએ છીએ તો તમારે શું કેવું મિત્ર
હા મિત્ર તમે કીધી એ સાચી વાત કારણ કે પહેલાના સમયમાં જે પણ કંઈ પેમેન્ટ કરવાનું હતું એ પેમેન્ટ માટે આપણે દૂર જવું પડતું હતો જેમ કે તમે કીધું તે આપણે રિચાર્જ કરવાનું હોય તો મોબાઈલ દુકાને જવું પડતું હતુ કોઈને પૈસા આપવાના હોય તો એનું ઘર જો દૂર હોય તો આપણે એના ઘરે જોવા પડતું હતું પણ મિત્રો આપણે જોઈ શકીએ કે હાલના સમય દરમિયાન એ પેમેન્ટ આપણે જે મોબાઈલમાંથી ઓનલાઈન કરી દેતા હોય જેથી કરીને જે પણ કઈ રિચારજ હોય તે મોબાઈલની અંદર આપણે જોઈને કરી દેતા હોય છે કે પછી કોઈ પણ માણસને આપણે પૈસા મોકલવાના હોય મિત્ર તો એ માણ આપણે ઇન્ફોર્મ કરીને એ ઓનલાઈન આપણે પેમેન્ટ કરી દેતા હોય છે એટલે મિત્ર કહેવાનો ભાર અર્થ એ છે કે એની અંદર એવી ફાસ્ટ પ્રક્રિયા છે જેથી કરીને અ જે માણસનો ટાઈમ છે તેમ બચી રહે આપણને ખબર જ છે કે આ જે ડિજિટલ પેમેન્ટની જે આ ટેકનોલોજી છે એ ધીરે ધીરે ખુબ જ ફાસ્ટ થતી છે ને આમાં પણ નવું નવું ધીરે ધીરે અપડેટ લાવશે જેથી કરીને આગળ જતા આપણને આનો લાભ વધે વધુ મળશે છે અને સમય પણ જે હાલના સમયમાં ખર્ચાતો છે એ ખૂબ ઓછો ખર્ચાતો છે એ ખુબ જ સારી એ વાત કહેવાય મિત્ર તો તમે શું આના અંગે વાત કેવા માંગો
હા તમે કહીયું એમ મિત્ર કે હવે આધુનિક જમાનામાં ઈ પેમેન્ટ છે એ સરળ બની ગઈ છે અને એનાથી આપણને વધારે પડતો લાભ બન્યો છે અને આગળ જતા એ હજુ એમાં ફેરફાર અપડેટ થશે અને વધારે સરળ પડશે તો તમે આટલો ટાઈમ આપ તો એના બદલ આભાર થેન્ક યુ